નમસ્કા
નમસ્કાર.
હમ્મ.
શું કરો છે?
કઈ નથી દેખલો રો રોટલારો આટો લગાવી છું.
રોટલા ઘણા જલ્દી વણાર્યા રોટલા?
ના ના દેખો જલ્દી તો ખાય બસ એકલું પાણી ભી ઘણું પડ્યો છે પાછી લાઈટ ચલી જાવે છે. હાંધરા માઇને કામ કોની હોય અવે લાઇટર ભી આવે તો ભી દેખલો લો કે જનાબરી ઘણી યાદ આવે છે.
સાચી વાત છે ને એક લોકો અમા તો જનાવર બી પંખુડિયા વાળા સબ જગા પંખુડીયા છોડ દેવાના કે.
હા. સાચી વાત છે, એ કાલે સાગ મા આવીને રોટલા માઇનેને ચિપક જાવે. પછી દેખલો ખાનજી ગબરાનું સ બહુ બીમાર થઇ જાય.
સાચી વાત
વા. ત્યાં લઈએ શો છે જલ્દી વેજ આવેે તો ઘણો જ સારું છે.
હમ્મ.
હમ્મ, તમારે થઇ ગયું કામ?
નથી કામ કર્યા છે એમાં કે ભી
અચ્છા અચ્છા, હા તમારે તો ઘરે હતાને કામ કરનેવાલા.
હા.
સારું છે, તો આખરકાર તમારો કોલ આવી ગયો છે.
કા?
આખિરકાર તમારો કોલ આવી ગયો છે.
હા.
હવ શું કેવાય ને મહેનત ફલ જરૂર મિલે છે.
સાચી વાત હૈ.
હમ્મ.
બિના મહેનત કયા તો ફલ ભી ન મીે છે
હા સાચી વાત હ દેખો મહેનત કરો લ તોડો સહી પરિણામ મિલેગ બિના મહેનત કરે અગર બેઠા બેઠા સોચોલા તો કઈ ન મીશે
પાછ અચ છે તમે કેમ છો
મજામાં છું તમે કેમ છો
હું પણ મજા મા છું
હમ સારું છે
છે ઘરમાં
હા બધા સારું છે ઘરમાં
ઠીક છે
હમ ત તમારે
હા બધા સારું છે
હમ ખુબ સરસ ઓર તમે કયા દિવસો આવી રહ્યોજો
હા દેખો બે દિવસ ન આવું છે હમ
ઠીક સારું છે પણ કોલ કરને આવીજો
હા ઠીક દો દનને દવેજ
ના ના મે પછી મેં ઘરે મીલું
હા ફોન કરીને છે હા ઠીક છે ઠીક
હા હા
ઓ તમે કયા છો
હું સસ હું સસરામાંય છું
ઠીક છે
હમ તમે કયા છો
મેં પિયરમાં છું
સારું છે પિયરા આનંદ લેવીરા હતી
હા
ઓ સુના જો
હ તમે કયા ફર ફરવા નઈ જઈ રહ્યા છો
ના ના બા તો દઈ ક કોને જાાર છે અા તો દીધીરેસ્કૂલ પણ ખુલી ગયા છેો
હા એકુલ ખોલ ગ છે
હ તમારે કે તમારે કેટના છોકરા છે
નથી અમારે નથી
હ અચ્છા મે તો શણ્યો છે કોને
ના ના બડા દેદી છે એક બડા મોટા બેન હૈ
અચ્છા મોટા પન્ડા સારું છે ખુબ સરસ
મોટા બેહેન કે છે એક દીકરો ને એક દીકરી છેને એક ભણ હોર છોટા છે આગે એક દીકરી છે
હમ તો તમારે નથી
હા હા મારે નથી
સારું છે હમ એ હમ હવ શ સુણઉ છું
ઓ ત તમારા સાસરા સબ ઠીક છે
હા સ બધા આમ છે સાસરામાં આવીને
ઓ થારા સાસરા ગા મે છે કે શહેરમાં છે
ના ના મારો સાસો તો ગાં માં એને છે
સારું છે દેવું ગામંમાં તો શાંતિ ને શુંદ્ધ હવા મળે છે.
સાચી વાત તે ગણી શાંત ગણી શુદ્ધ હવા માંલે ચ પર દખો શુદ્ધ હવાની આંખે છે તમે દેખ લો સમસ્યા બી ઘણી થઈ ગઈ.
હા યા વાત તો હે છે.
હમ ઘણી સમસ્યા હતી દેખ લો અવાજાવરને
હરચીજ સુખ સુવિધા ન અત્રી કોણ હવે છે.
હા ના તો દેખો શિક્ષાનું સ સહી વેવે છે વટેને ના હોસ્પિટલ રેવે છે.
સાચી વાત છે.
બસાનું આવન જાવણનું બી દિકકત વહેવે છે.
ઘણી દિકકત હોવે છે માને તો દેખલો
આવે છે એને
હમ
મા કે મહણ તો બઢિયા છેવાશે શહેરમાં છો
હમ શરમાં એઇને દેખલો ફાયદો હોવે છે બીજલી રી કટોટી બી કોની હોવે એ અબે દેખ લો મારે બાવા માઈ તો દસે તો બારીશ ન મોસમ થઈ જાય ને દ તો બીજળી કોની આવે ગ છે રાત
સાચી હોય સાચી વાત છે માઈ દેલો ગામે જવા દેખલો બાર બાર બિજળી કાટે છે પરેશાન મે જવા છે.
ઓ કે ગાંવ નુ દેખલું સમસ્યા સરકારી બી ઘણી થઈ ગઈ હતી.
હા સબ સડગ તોડફોડ વરું છે કોઈ ધ્યાન કોઈ ધ્યાન ભી ની દેવે છે.
સાચી વાત એવ ચારું તો કીચડી કીચડ હોય ગયો.
હા યા વાત તો સાચી છે આપરી
હમ એક શુણા જ
ઓ તમે કયા દિવસ આ રહ્યા છો આવો ગુમવાને આપ બી શરમે
હ ના બાર તો કોણી આવઉ છું. પછી દિખા વિચાર કર ના આવ છુ તમારે કોલ કર ના આવું
હા દીગ્રી કે છુટી વે તબ આવજો
હા હ જરૂર હમ ઓ સુણાવ જો
નથી તમારે ડિગ્રી કો કઈ નામ છે.
ઓ મારે ડિગ્રી ક તો ઘણાઇ ઘણા નામ રાખી રખ્યા છે. કોઈ નામ તો છે ઓનુ ખવ્વાઇશ પર કે હે એક દેખલ જન્મ નામ તો યોય આવ્યો છે.
હમ
પણ લોગા ને બોડા ભોટ લોગને દેખ બોઈને ભી કો આવે છે ઈય લીય ખવ્વાઇશ કોને રાખ્યો છે.
હ
ઓર મન્નત રાખ્યો છ
ખાહાઈશ નામ તો સારું જ છે.
ના નામ તો ઘણું સારું છે. પર કા એ તો બુડા મનેકા દે કો લે લેતા કોને આવે ને પચે નામ બ બીગાડ દેવે તોઇ ઓચ્છો કોને લાગે છે.
સાચી વાત છે, સાચી વાત છે, આજકાલ સાચી વાત છે આજકાલના તો લોકો જ એક છોકરા છોકરી ના નામ હશે અજીબ અજીબ રાખે છે.
હા સાચી વાત છે. ઘણી અજીબ નામ રાખે છે.
હા,
હમ્મ, હમ્મ, એને,
સુને નવે જે જે નામ
હા નયા નયા નામ મકલા મારા છ.
હા,
હમ્મ, રાધા ગોપાળને નશા તો કોઈ રાખે કોને છે.
મણાવે છે. આગ
હા સાચી વાત છે. એ દેખો નયો ટ્રેડ ચાલ ગયો છે.
હા,
હ, બાર તો દેખલો લો ફ આજ કલ તો ન્સ્ટાગ્રામ પે ભી દ રીલસ ઘણી આ ર છે.
એક તો અમેરિકાકી આારી છે ને રીલ
હા હા સાચી વાત છે દેખો ઠેઠ કટે જઈનેને હા જૈન પ્રપોઝ કર્યા છે.
હમ્મ, સાચી વાત શ ક
લોગાને તો લોગા કો ખ્યાલ ભી ન છે. વા કેને તો
હા, ઉરખાાઈ ઘટે જાન ભ ધરતી પે દેખલું જગ કમ પડ ગઈ છે. તો અહં જનું પ્રપોઝ કર્યો છે.
હા સાચી એક વા એક ન્યૂઝ થોડા પેલા વા બી ન્યુઝ છે છે બિહાર મે બિહાર થ શાયદ એમપી કુછ એ પછા ત ટાાવર પે જે છડી છેટે
હ હ મેં તો કોને શણી છે
હા વિકા બાદ એ ઘુમ્યું જાય છે
હમ
હ
કંઈ નથી એવો તો બસ સારું છે બેલેટા છે એન રોટિયા બનતી છેન
હમ સારું છે મારું પણ વણવણું છે
હમ
હ શાક ભણજાવે નથી દ ક રોટા ભી ભણ દેઉં છું
ઓર તમારે લગ્નને કદરા લગ્નને કતરા સમય થઈ ગયા છે
લગ્ન ને તો દેખલ ને ઘણો સમય થઈ ગયો માર તો હા છે સાલ થઇ ગયા હ હ ચાર સાવાડી બીજરી થાય ર
સારું છે સારું બડિયાદ છે ઓ દીકરી ના પાપા શું કરે છે
હું દીકરી ર પાપાઈ દેખલો ઘણો ગુણ કામ ઢાબ ર્યો છે. હવે એ પરીક્ષા ન તૈયારી કર્યા છે. પણ દેખલો કઈ કર્યા ભગવાન એયુધ નંબરભી પાછળ જ આવે છે. તો એક નંબર રે જ આવે તો આધા નંબર રે જ આવે.
કઈ ખરા છા. મહેનત કરો ઔર કાઇ.
અરે મહેનત તો ઘણાાય કર્યા છે, મહેનત ચક્કર તો દેખ લો પણને ખાવા, ખાવા પીવા કે ભી સુધ કોની છે.
હમ્મ
હમ્મ પણ કઈ કરો ભાઈ દેખલો થોડો ઘણો કિસ્મત ભી સાથ દે છે હવે
સાચી વાત છે.
નન્યાણું પસેન્ટ આપણી મહેનત અને એક પસેન્ટ આપનો કિસ્મ તો સાથ મળ જાવે તો પછે તો બાદ ઘણી નિરાલી હો જાવે છે.
હમ્મ ચાલો, ઠીક છે
અચ્છા, ટાઈમ થઇ ગયો
હા, થઈ ગયો ટાઈમ
હમ્મ સારું જ
ઠીક અમારે ભી કોલ આજે છે
હમ્મ.
ઠીક છે.
તમારા મોટા બેન નું